અનિતાબેન કેમ છો.
અનિતાબેન તો સુઈ ગયા છે.
અચ્છા એવું છે.
હા.
એટલે મુંલવા જ લાગે નેં કીધું કા રંગમં ના લાગ્યા આ તમે બોલ્યા એટલે મને એવું લાગ્યું કે રોંગ ન મળ એટલે લાગ્યો તો ઠકણ જ છે ને એમ હા. તો બરાબર છે ના કે મને એવું લાગ્યું કે હવે બસ રેડી રેડી અમે તોમને આ ર ફરવા ગયા ત મજા આવી ગઈ.
લમન કોણ ની આવાત
અરે હા પણ હવે હું ભૂલી ગયો તમને કહેવાનું તો.
એવું જોઈએ ને
એક પેલા એમનો પરચો હે જોરદાર.
કયો કોલ હણા સંભળાવા નુ
અરે જુઓ ને મને યાદ કરું છું યાદ કરું છું જો આ પેલા લીલુડા ધોડા વાળો.
બરાબર કો કો અ્મે સાંભળીએે
હવે જો એક વખત અરજી ભાટી એમના જોડે બે રહેનારમ ખાસ વ્યક્તિ.
બરાબર
ભર દરવાર માં લીલુડો ઘોડો લઈને આવ્યા
બરાબર
અને બધા લોકો એ હસી મજાક ઉડાડી.
બરાબર
કે આ શું લઈને આયા છો એમ આવું
બરાબર બરાબર
હવે રામાપીર ને ખબર પડી ને એ તો આપણને ખબર જ છે કે એતો ભગવાન હતા જ એમ
હા
અને જેવો એમને હાથ મુક્યો અને ઘોડો ચાલતો થઈ ગયો
હમ્મ હમ્મ
સાહેબેર એટલું જ નહી ઘોડો અનાજ પણ ખાવા લાગ્યો લીલું ઘાસ પણ ખાવા લાગ્યો
એવું એવુ
હા અને ત્યાંનો એ વખતનો બીજો કોઈ રાજા હતો ને એનું ધન પણ ખાવા લાગ્યું બધું જ ખાવા લાગ્યું
બરાબર
ખાઇ ત્યાં સુધી તો બરાબર છે પણ ધન ખાઈ જાય તો સાહેબ અ રાજદરબાર કઈ રીતે ચાલે
ના એ વાત પણ સાચી
હા તો એટલા માટે એ રાજા રામાપીર ના પગે પડી ગયો
હમ્મ હમ્મ
કે મને અવે આમાંથી બચાવો એમ
હમ્મ હમ્મ હમ્મ
એટલે આવી રીતનો એક પરચો હતો એમનો અને એમાંથી એમને બાર કાઢે છે બરાબર આવો એક એટલે સરસ અમે રણુજા ગ્યાતા બહુ મજા આવી ગઈ ટ્રેનમાં ગ્યા તા ન ટ્રેનમાં આયા અને વન ડે હા વન વન ડે નો ત્યાં હોલ્ડ કર્યો તો મજા આવી ગઈ એમ
ક્યારે ગયા તા
આપડે બે દિવસ થયા
શું વાત કરો છો
હા તમને કેવાનું રહી ગયું ને તમને સાથે જ લેવાના હતા
હમ્મ વાંધો નઈ ચલો અવે નેક્સ્ટ ટાઈમ તો
હા નેક્સ્ટ ટાઈમ જસ શું પણ હવે તો બહુ ટાઈમ લાગશે હવે રામાપીર નો કદાચ હુકમ થઈ જાય ફરીથી જવાનો અને બાપો દર્શન કરાવે ફરીથી તો કરી લઈશું અરે ત્યાંના તો પંખા કેવડા કેવડા મોટા તમે જોયા જ હશે કદાચ અરે બઉ મોટા પંખા પેલે પવન ચક્કી હોય ને એવડા એ
હા
જોઈ પવન ચક્કી જોઈને તમે તો હા તમે તો હરેલા ફરેલા છો હે ને
હા પવન ચક્કી તો બહુ જોઈ છે
હા તમે બાર બહુ ફરતા હસો
અમારે પવનચક્કી માં જવાન થાય ને ટેસ્ટિંગમાં એટલે
ફિટિંગ કરવાનું થાય તમારે એનું
એનું નહિ પણ જઈએ એટલે એરિયા એવો હોય એમ.
અચ્છા એવું છે, એમને.
હમ.
બરાબર જોરદાર જોરદાર બીજું કહો ભાઈ.
બસ રેડી એકદમ હું.
દીસ પાણી રેડી.
તબિયત પાણી રેડી.
લાવ અનિતાબેનને પણ યાદ કરું અને બોને તમાર જોડે. કદાચ વાતચીત થશે તો બરાબર ના કે અમને તો આ અમારા ઘરવાળા ઘણા ટાઈમ થી કેતા હતા. કે કરિયા પણ ફોન કર્યા પણ ફોન. અને તમે બોલી જ ગયા એટલે પછી મેં કીધું હવે હું જ વાત.
હા બરાબર છે, પણ એમને ફોન કરતો શીખવાડી દયોને.
અમને ઓછું ફાવે છે, ફોન કરતા શું ભણેલા ઓછું છે, ને. એટલે આવડતું નહી અરે યાર કેવી રીતે ભણાવ હું જો હવે. જો ટાઈમ જ નહી મળે તો કે રીતે ભણવા બેહારુ
એ કરું.
હવે એમને ભણવા બેસારીએ તો હવે નાના છોકરા ભેગું થયા.
બેસાડવા છે, યાર શીકડાવાની છે, ઘરે
એવું હતું એમ મેં કીધું ભણવા જ દું પછી એમ.
ચાલ એ દ્રશ્ય કેવું લાગે આમ જોઈએ તો.
હા વાત સાચી છે, છોકરા ભણતાયને આપડે. મતલબ મોટું વ્યક્તિ કેવું લાગે.
હમ.
સાચી વાત સાચી હમણાં હસી મજાક ની વાત આવીઈ ને એટલે એક બીજી વાત યાદ આવી ગઈ મને. હમણે બેન જોડે વાત થઈ ને તો કે અમારો અક્ષુ કેવું કેવું વર્તન કરે ખબર છે, કે બધી છોકરીઓ ભેગો રહ્યો છે.
હમ હમ.
મોકલેને ત્યા આપણે ત્યાં હા તો કે. હું બે હું બે હઈ જઉં છું, એટલે હું બે થી છું એમ. તે ગાધું એવું કોક કેમ બધું જેવું જ બોલે એમ.
હમ
તો કે છેમ આવું બોલાય કે આવું ના બો કે આવું જ બોલાય કે આવું જ આવે.
એટલું બધું બોલાવા મળે છે.
હા એટલે હું તો આમ હસી હસવામાં હસવામાં ગાંડો. મજા આઈ ગઈ ઘડીક વાર તો હા એટલે આવું. તો એમને પણ પોઝિટિવ વિશે પોઝિટિવ વિશે વિશે થોડું જાણકારી આપી. કીધું આપણ ને આપણામાં. ધા રાખવી પડે એમ ભુવામાં શ્રદ્ધા રા રાખીએ તો પછી શું થાય એવું થાય
હમ.
બસ એજ પોઝિટિવિસી એમ પોઝિટિવિટી એમ.
હમ હ.
પોતાના ઉપર શ્રદ્ધા બસ.
બરાબર.
એવું અહંકારીશું એવું નહીં બસ.
હા હા એ તો છે જ.
હા રિયાલિટી ઓમ નોર્મલ રિયાલિટી એમ એ શું એવું નહી કે પછી આવું જ.
હમ હમ ના સાચી વાત છે.
હા બોલો બોલો શું બીજું કહો.
બસ આ ઠેલો નવો લાવે તો બધું બદલીએ છીએ જૂનો. લાનું નવા જલમ
તમે.
આમ તો હજાર રૂપિયા જેવું કેતો હતો.
કેટલા બધા હોવા.
હ પણ થેલો થોડોક સ્ટાન્ડર્ડ છે. હમ પણ અમારા મોટા ભાઈ અને અમારા પપ્પા. હમણાં બાજુ મે એક કામ રાખ્યું છે બરાબર ફર્નિચરનું.
ફર્નિચર નું.
હા.
ઓ અચ્છા બરાબર.
તે થોડોક સબંધ બની ગયો હતો એમ.
અચ્છા એવું હતું એમ.
કીધું કે અમારે એક ફેરો લેવો છે.
હા હા.
તમારા બાબલા માટે.
આ હા.
એટલે મ કે સારું કે આમ તો ઈચ્છા નથી હા તો એ લઈ જજો એમ.
હા હા તો તો લાવ જ દીધો હશે ને તો તો હજાર રૂપિયા આપ્યા કે કેટલા આપ્યા ભાઈ સંબંધમાં.
ના પછી તો ઓછા આપ્યા છે અડધા આપ્યા કોણ.
દાસ ઓ રિયલ રિયલ રિયલ.
એટલા એ લોકો આમ તો કે શું કે હોલસેલ ભાવે વેચે છે.
હમ હમ બરાબર.
એમને રીટેલ ભાવે આપ્યો છે.
અચ્છા બરાબર.
એટલે કે હવે કોઈને કેતા નહી હજાર રૂપિયા જ કેજ એમ.
હા હા હા ઓનલાઈન કિંમત જોવી હતી ને કેટલી શે એમ.
હવે લઈ લીધું શું જોવાનું હોય એમાં લાય લાય ના થાય. લેપછી આપડે આગળ લાવેલ એ થેલા આના કરતા સારો છે. પૈસા બી ઓછા આપે એટલે આપણે પછી.
અમૂલ પછતાણા હા રેડી રેડી.
ઓનલાઈન વસ્તુ સારી ના આવે.
હા લેવાય પણ નહી એ તો જોયા વગર કેવું આવે મટરિયલ. આપને શું ખબર હોય અમે તો બને ત્યાં સુધી ઓનલાઈનમાં પડતા જ.
મેં એક જ વખત મંગાવયુ હતું. બે નાઈટી મંગાઈ હતી ઇન્સ્ટાગ્રામ ઉપરથી હા.
હા હા.
મસ્ત નાઈટી દેખાવ વિડિયો બીડિયો સારા હતા.
હા હા.
મંગાઈ એમ એટલે બે આવી હતી ને સાતસો રૂપિયામાં.
બે હે.
હા એટલે બે સાતસો રૂપિયામાં મંગાય.
હમ હમ.
એ લોકો એ એકદમ નીચલી કક્ષાની. અને મારા માપ ની મંગાવી તો છોકરાને થાય એવડી એમને બે નાઈટી મોકલી.
ઓહ હો.
શું કરવાનું કો?
એ માપ તો ભલે ખોટું હતું. પણ સારી તો મોકલવી તી કે જે સાતસો રૂપિયા લીધા જ છે તે.
તો બી નથી સારી મોકલી. ત્યારથી નક્કી કર્યુ કે પહેરવાની ક આઈટમ જોયા વગર ના લાવવી.
ના લવાય. સો ટકા સા
મોબાઈલ બરાબર છે. મોબાઈલ કદાચ ના મળતો હોય તો લઈએ ઓનલાઈન. ને વસ્તુઓ આપડે જોએ એવું જ આવતું હોય.
બરાબર. આજે જુઓ ને કોલ આવયો તો ભઈનો. પેલો લોન વાળાનો.
બરાબર.
તો વાત એમાં એવું થયું કે, જે પંદર-સત્તરની લોન જે થાય એ વીસની મેં તો વાત કરી તી. પણ સિબિલમાં થોડું પ્રોબ્લેમ જેવું હતું એટલે થાય એવું નતું. પણ અ એમને પણ થોડાક પૈસા આપવાના કરેલા શે.
હમ, હમ.
બરાબર, ઉમૂલ કરી દેશે. એ બે ટકા પ્રમાણે ત્રીસ હજાર રૂપિયા થાયન, બીજો એકક્સ્ટ્રા ખર્ચો થાય. લીગલ ખર્ચો. એ ભઈ એવું હોય આ તો તા એ લોકોને બીજી કમાણી શું હોય, આવી જ રીતે કમાતા હોય એમ.
થ્રી સીઆર વધાર ના કેવાય.
અરે યાર, બીજા પોટ-પોટ ટકાન દસ-દસ ટકા લે.
અચ્છા.
હન, પોટ ટકા તો મિનિમમ લે જ છે. એટલે દોઢ-દોઢ લાખ રૂપિયા કમાઈ ન બધા ભાગી પડતે લા. લઈ લેતા
બરાબર.
હન, તાય મે કૂ જોઈએને હજુ ઓસા આપશું એમાંથી. આ તો જસ્ટ તેને વાત કરી ઈ પ્રમાણે તમને કઉ શું.
બરાબર થાતું તું. કઈ દો કે પતિ જાય.
હા, એ પતી જાય એટલે મને એવું કીધું કે સોમવારનો વેલ્યુશન વાળો આવશે. એવું એવી વાત થઈ હે.
અચ્છા.
થઈ જાય તો શું, એક ચિત્ર ક્લિયર થાય એમ.
ઓકે, અવ આપડે કોઈ ડોક્યુમેન્ટ આપ્પાન નઈ રેતુ ન એમને. પતી ગયું.
હવ, હાલ તો બધું ક્લિયર છે. પસી કોઈ આગા પાસું હોય તો કેશું. લગભગ બધું
એક સેલરી સ્લીપ બાકી રઈ એ આપી દીધી ન તે. બરાબર.
બરાબર, એટલે બીજું તો હવે બસ બીજું કઈ શે નઈ આમ. જનરલી બધું-બધું પતી જ ગેલુ
સમજી ગયો.
હઅ. હવે બીજું શું કે છે આગળ ખબર પડે. એટલે પેલા મકાન માલિકને ફોન કર, કર, કરે કે શેટલે આયુ ન શું થયું? એનેય મેં કીધું ભઈ આવું-આવું શે.
બરાબર. એમનું એમનું કામ રાખ્યું કદાચ, પપ્પા કેતા તા.
એટલે કોમ રાખ્યું હે અઢી લાખમાં, ફિક્સ કર્યું હે. આ માલ સામાન આપણો અવે હમજો ક આ તો બે કોમ ભેગા આય, એ વડી પચા હજાર લીધેલા હતા. તીહ હજાર એના એમાં આલે આને આને આગળમાં વીહ હજાર પેલા પ્લાયવુડ વાળાના બાચી તા. પંદર હજાર, વીસ હજાર બાકી હતા. એટલે પંદર આલીન પોચ બાકી રાખીન, બીજો એક પંદર-વી હજારનો માલ હા, તો બે આરય પગવાનની કૃપા કેવી છે તે વિ
હા, ભગવાનની કૃપા તો બઉ જ હોય છે.
કારણ કે બે એક સાથે બે કોમ અને પેલાના અઢી લાખ નું કોમ આપણો હોય ત્રીસ હજાર
હમ્મ હમ્મ
પણ હજુ ફરીથી એ બીજા ટોટલ ટોટલ માલ લીધો છ્યાસી હજાર નો વિચાર કરો આ બે પ્લાયવુડ વાળાને પૈસા પૈસા આલવાના વીસ હજાર પહેલાના આલવાના છ્યાસી હજાર માંથી ત્રીસ કપાના એટલે મૂલ સ્યાસી ના સ્યાસી ઈ ના ઈ ઉભા રહ્યા લાખ રૂપિયા દોઢ મહિના પૂરા કરવા એટલે હવે એ તો કેવી રીતે શક્ય હોય
નથી
પાછું ત્રીસ હજાર ના હાંફતા આવે
બરાબર
ત્રીસ હજાર આપતા અને આ ઘરના ખર્ચા હોય ને ભાડું છે ચાર હજાર હ બીજે ક્યાંક ને ક્યાંક વપરાઈ જાય
બરાબર
છે પણ મૂળ આપણી લોન થઈ જાય એટલે બધું ક્લિયર કરવાનું છે
ઈ ક્યારે
હપ્તા ભરાય બાકી હપતા ના ભરાય આમલવે સોમવાર પછી ખ્યાલ પડે સોમવાર પછી ખ્યાલ પડે એ દસ્તાવેજ થયા પછી થાય બધું
બરાબર
હા એટલે મુુલ આ બધું એમના તરફથી અ હા એ વખતે આવનું થશે છે ને એ બધી પ્રોસેસ માં પૈસા થશે એ બધું છે એમ હવે એ પૈસા હાથ ઉપર નથી પણ મૂળ એની કંઈક ને કઈક વ્યવસ્થા કરવાની થાય છે
હા હા
ત્રણ મહિના સુધી તો બિલકુલ